એયોજ
હા આવી રહ્યો છે તમારો મારો અવાજ આવી રહ્યો છે તમને.
હા આવી રહ્યો છે તો આજે હું તમને. એ વિશે વાત કરવા માંગુ છું કે અત્યારે તમે જોવો છો કે જે બધી જૂની ગાડીઓ. થઈ જાય છે તેને સરકારશ્રી અમાન્ય ગણવામાં આવી છે અત્યારે તમે જાણો છો કે. ઘણી બધી ગા ડી ઓ ને વેલિડિટી આપવામાં આવે છે કે તમે આટલા ટાઈમ સુધી તે ગાડી ચલાવી શકો તે પછી જો તમે ગા ડી ચલાવતો તે ગેરકાયદેસર કે અમાન્ય ગણાસે પરંત તું અત્યારે જોવા જાવ તો તમે ઘણા બધા લોકો. છે જે પોતાની જૂની જૂની ગાડીઓ છે એટલી જૂની ગાડીઓ છે તે પર ચલાવી રહ્યા છે. વાપરી રહ્યા છે જેના કારણે તેઓને. પોતાને તો નુકસાન પહોંચે જ છે પરંતુ બીજા બધા વ્યક્તિઓને પણ ઘણું બધું. નુકસાન પહોંચે છે તો તેઓએ સમજવું જોઈએ કે આ ગેરકાયદેસર છે તો તેઓએ. બધું ન કરવું જોઈએ અને જેમ બને તેમ. વરા નવી ગાડીનો વપરાશ કરશે અને જૂની ગાડીનો વપરાશ ઓછો કરશે તેમ તેમના માટે જ સારું રહેશે. અત્યારે તમારા ગામમાં કેવું ચાલી રહ્યું છે બધા તેવી જ ગાડીઓ વાપરી રહ્યા છે કે નવી ગા ડીઓ વાપરી રહ્યા.
હા તમે કીધું તે પ્રમાણે અમારા ગામમાં ભી જુઓ ને હમં હાલમાં કેટલા પાંચ થી છ જણા એ જૂની ગાડી. વાપરી રહ્યા છે જે પચીસ થી ત્રીસ વર્ષ જૂની થઈ ગઈ છે તે એવી ગાડીઓ ન વાપરીએ. તે ગાડીમાં હમણાં એટલું બધું પ્રોબ્લેમ આવી ગઈ છે કે જેથી કરીને પ્રદુષણમાં તેમાંજ ધુમાડો ને એ બધું છૂ ટે છે જેથી કરીને પ્રદુષણ અને ઘણું બધું પ્રોબ્લેમો પણ આવી રહી છે પરંતુ તેઓ સમજતા નથી અને નવી ગાડીઓ લેતા નથી અને જૂની ગાડી ગાડીમાં જ પોતાનો વ્યવસાય કે જે કઈ ગમે ત્યાં જવું હોય તે જ માન જયા કરે છે પરંતુ એ લોકો નવી ગાડી લેવાનું એવું વિચારતા નથી અને ઘની વાર ગાડીઓ બગડી જાય છે તો પણ તે જ ગાડીને રિપેર કરવાડ્યા કરે છે અને તેમાં ખર્ચો કર્યા કરે છે પણ એવો લોકો એ નથી સમજતા કે હવે ગાડી કેટલા વર્ષ જૂની થઈ ગઈ છે એટલે આપણે તેને બદલીને અવે નવી ગાડી લઈ લેવી જોઈ જેથી કરીને આપણા માટે પણ સારું હોય ગમે ત્યાં જઈએ આપણે તો હવે છો ની ગાડી બગડી ગઈ હોય તો આપણે તેને ત્યાં જ મૂકી આવવું પડે પણ નવી ગાડીમાં આપણે ગમે તે રીતે સુધારીને પણ લઈ આવી શકે છે જેથી કરીને આ પણે હમણાં હાલમાં નવી ગાડીઓ લેવી જોઈએ જૂની ગાડીઓને છોડી દેવી જોઈએ. એ તો હમણાંના એટલા જૂના લોકો. તે સમજતા નથી અને નવી ગાડીઓ લેતા નથી અને જૂની ગાડીઓમાં જ પોતાનો વ્યવસાય કર્યા કરે છે.
તમારી વાત એકદામ સાચી છે તમે જેમ કીધું તેમ કરશું. અત્યારે બધારે લોકો એવું માને છે કે ઓલ્ડ ઈઝ ગોલ્ડ પરંતુ જે સરકાર શ્રી એ કાય દા કાઢ્યા છે કે આટલા વર્ષ વપરાશે ગાડી પછી નહી વપરાય તો તેઓએ સારાના સારા માટે જ કાર યદા કાઢ્યા હશે તેઓએ આપણું કઈ સારું વિચારીને જ કાયદા કાઢ્યા હશે તો. એ બધા લોકો એ સમજવું જોઈએ કે સરકાર શ્રી જો કહી રહ્યા છે તો તેઓ કઈ વિચારીને સમજીને જ કહી. રહ્યા તો તેઓએ સમજી વિચારીને તેઓએ સરકારશ્રી નો માન રાખવો જોઈએ અને. સરકારશ્રી જેમ કહે છે તેમ તેઓ એ કરવું જોઈએ કે તમે જોવા જાવ તો અત્યારે ઘણા બ ધા લોકો એવા છે કે જેઓ ગાડી જૂનામાં જૂની ગાડી વાપરે છે અને જેના કારણે ગાડીઓનો ઘણો વપરાશ થઈ ગયો છે તે ગાડીનો તો અત્યારે જની વાત ક કરો તો લોકો એમ સમજી ન રહ્યા કે આ ગાડી હતે હવે કામ નહીં આવે અને લોકો તેવી ગાડીઓ ઉપર ત્રણ જણા બેસા તું નથી તો ત્રણ ત્રણ જણા બેસી જાય છે અને જયારે તેમને જાનહાની નું નુકસાન થાય છે ત્યારે તેઓ સરકાર શ્રી ડોસી ઠોરાવે છે પરંતુ સરકાર શ્રી એ પહેલાથી ના પાડી છે તો તેઓએ તે વાત સમજવી જોઈએ કે સરકારશ્રી શા માટે ના કહે છે અને તેનું કારણ શું છે તમાર શું માનવું?
તમારી વાત એકદમ સાચી છે કે ઘણા લોકો એવી બધી જૂની ગાડીઓમાં મોડીફાડ સાઇલેન્સરો પખાવી તેમાં પેટ્રોલ લાખી તે લોકો ફરવા નીકળે છે આદિવાસીઓ પર તેઓ અવાજ કરતી ગાડીઓ લઈને જૂની ગાડીઓમાં વધુ પડતો અવાજ આવાને કારણે તે લોકો આદિવાસી દિવસેથી ગાડી લેવાને નીકળે છે અને પોલીસ વાળાઓ તેમને ઝપટી પાડે છે જેથી કરીન એવું ન કરવું જોઈએ કે જેથી કરીને તેમને કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ આવી શકે પરંતુ એવું એ લોકો સમજતા નથી એ લોકો ઘણું ઉપયોગ કરે છે પરંતુ એવું કરવું જોઈએ આપ કોઈ ગાડીઓને જેટલો બને એટલો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને તેમને કઈ પ્રોબ્લેમ ન થઈ જાય અમને પણ કોઈ પ્રોબ્લેમ ન થઈ જાય પરંતુ જૂની ગાડીઓ કે સ્કૂલ છે તમે કીધું તે પ્રમાણે પણ કાયદા હિસાબે આપણે નવી ગાડીનો વધુ ઉપયોગ કરવો જોઈએ જૂની ગાડીને હવે આપણે છોડી દેવી જોઈએ પરંતુ હમણાં કેટલા લોકો દસ થી બાર વરસ થઈ જવાની હોય ગાડી તે તો પણ તેને રિપેરિંગ કરાવીને પોતે જ તેઓ ચલાવ્યા કરે છે પણ એ લોકો સમજતા નથી કે આપણે હવે નવી ગાડી લઈ લેવી તમે શું કેવું છે એ વાતમાં?
વાત એકદમ સાચી છે અત્યારના લોકો વિચારી જ નથી રહ્યા કે અત્યારે તમે કીધું કે નવી લાઉડ વાળી ગાડી જે જૂની ગાડી છે જેને સર્વિસની ખુબ જરૂર છે તે લઈને ફરી રહ્યા છે પરંતુ તેઓ એ નથી વિચારી રહ્યા કે આમ છે કેટલું પ્રદૂષણ થાય છે ઘોંઘાટ વધે છે અને નોઈસ પોલ્યુશન પણ વધે છે તેઓ અત્યારે જો તમે કોઈ જૂની ગાડીઓમાં ધુમાડાઓ નીકળતા હતા અને તે ખુબસાનકારક છે આપણા માટે અત્યારે તમે જોઈ શકો છો નામની જે બાઇક છે તે બેન કરી છે આપણને સરકાર શ્રી એ તો તે શા માટે કરી છે કારણ કે તેમાંથી વધુ પડતો ધુમાડો નીકળતો હતો અને જેના કારણે હમ લોકોને ખુબ નુકસાન પહોંચતું હતું તો અત્યારે તેઓ સમજી જ નથી રહ્યા કે આ નુકસાન તેમને ખુબ નુકસાન પહોંચે છે અને તેઓ શા માટે આ બધું ના કહે છે તો નોઈસ પોલ્યુશન અને વોઇસ પોલ્યુશનના લીધે ના પાડે છે સરકારશ્રી તો તેઓ સમજવા જોઈએ કે આ બધું ખુબ નુકસાનકારક છે તો આ બાબતે તમારું શું કેવું છે
તમારી વાત એકદમ બરાબર છે જૂની ગાડી એટલું નોઈસ પોલ્યુશન વધારે છે ધુમાડો કાઢે છે. જેથી કરીને ધુમાડાઓ કાઢવાથી આપણા હવાવામાં ઘણું બધો ફેર પડી જાય છે અને આપણને શ્વાસ લેવા મા પણ ઘણી બધી તકલીફો આવી જાય છે જેથી કરીને સરકાર એવી બધી જૂની ગાડી છે. ઓગણીસો અઠ્ઠાણું છે કે પછી ઓગણીસો અઠ્યાસી કે એવી બધી ગાડીઓને બંધ કરવા માટે કાયદાઓ કાઢ્યા પરંતુ ઘણા લોકો એવી બધી કે યામાહા છે પછી જૂની બુલેટો છે તેને પણ રીપેર કાઇને તેમને ચલાવવાનો શોખ ધરાશે પણ આપડે એવું કરવું ના જોઈએ આપણે નવી ગાડીનો જ ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને નોઇસ પોલ્યુશન પણ તેમાં એટલું ઓછું થઈ ગયું છે અને તે એટલું બધું પ્રદૂષણ પણ પછી અવાજ પણ કરતી નથી ખૂબ સાયલેન્ટ રીતે ચાલે છે જેથી કરીને આપણે એવી ગાડીનો જ ઉપયોગ કરવો જો પરંતુ સરકાર એટલા બધા કાયદાઓ કાઢે છે અને ઘણા બ ધા સમજાવે પણ છે લોકોને પરંતુ લોકો સમજતા નથી અને જૂની ગાડીઓને પોતે મોડિફાય કરી તેમને લઈ જાય છે અને ખૂબ અવાજ કરે છે પ્રદુષણ ફેલાવે છે ને ધુમાડામાંથી જે નીકળતો ધુમાડો છે તે ખૂબ જ હાનિકારક હોય છે તો પણ તે લો લોકો તેમાં જ શ્વાસ લેવા માટે ઉપલબ્ધ થઈ જાય છે કારણ કે લોકો સમજતા જ નથી કે એવું ન કરવું જોઈએ તમે શું કેવો છો.
તમારી વાત એકદમ સાચી છે અત્યારે તમે જોવા જાવ તો આપણે જયારે મોટા મોટા પર્યટન સ્થળ પર ફરવા જોઈએ તો ત્યાં ઘણું બધા લોકો એવા હોય છે જે. એવી ગાડીઓ અને એવી વહેલો લઈને આવે છે કે જ્યાં ખુબ ઘોંઘાટ થાય છે અને જ્યાં ત્યાંના જે સ્થાનિક લોકો હોય છે તે લોકોને ખુબ પ્રોબ્લેમો થાય છે અત્યારે તમે જોવા જાવ તો ઘણા લોકો એવા છે જે. જૂની એકદમ જૂનામાં જૂની ગાડી છે એ તેનું એ સારી ગાડી છે એવું નથી કેહેતા કે પરંતુ તે અત્યારે ચાલી નથી રહી અને તેનું ખુબ નુકસાન થાય છે તેના જે તો તેઓએ સમજવું જોઈએ ને એ ગાડી ન ચલાવી જોઈએ પરંતુ અત્યારના લોકો બધી તે ગાડી ચલાવે છે અને વાપરે છે તો તે આપણામાં માટે ખુબ નુકસાનકારક. છે તો તે સમજવું જોઈએ લોકોએ કારણ કે અત્યારે તમે જોવા જાવ તો જે મારે સમજે છે તેમ સુઝુકીની ઘણી બધી ગાડીઓ છે જે સરકારશ્રી એ બેન કરી છે તો તે સારા માટે કરી છે તો તેઓએ સમજવું જોઈએ કે તે શા માટે કરી છે અને તેઓએ સુઝુકી જેવી જે ગાડી છે, તે ન ચલાવી જોઈએ, તમાર શું કેવું છે.
હ, તમે કીધું એવાે હમણાં ઘણા બધામાં એ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કે હાલમાં જે સુજુ માં હ છે, તેમાં બધું નવા પસો લખાવીને તેને ગાડીને ફરી ચલાવી શકાય છે, તે રીતે લોકો બનાવે છે, અને તેમાં સાયલેન્સરો લખાવે છે મેક્યુલો લખાવે છે. મેકિલો લખાવે છે, અને ઘણા બધા એવા બધું નવું, નવું હેડલાઇટ શો છે, પછી લાઈટસો છે, અને નવા પાર્ટ લખાવી તેને પાછી બનાવી કાઢે છે જેથી કરીને તે લોકો લાગે છે, કે તે લોકો ઘણા કુલ દેખાય છે, અને ઘની સારી ગાડી તે લોકો ચલાવે છે પણ એવું કરવું જોઈએ નહી, સરકાર ક આપણે નવી જ ગાડી, બનાવી જોઈએ એ લોકો એવું વિચારે છે, કે જૂની ગાડી છે, એટલે માઇલેજમાં આપણને સારું પરવડે તેથી કરીને, તે લોકો જૂની ગાડી નો ઘણો ઉપયોગ કરે છે, પરંતુ હમણાં કેટ કાયદાઓ એવા બન્યા છે, કે જેના કારણે તેમને ઘણો બધો વહેમો પણ આવી શકે છે પરંતુ લોકો એવું સમજ જ નથી, અને જૂની ગાડી મોડીફાય કરી, તેને પાછી બનાવીને અને ઘણા નવા પારસો લખાવીને તેને નવી રીતે ચ ચલાવે છે, જેથી કરીને સરકારને પણ એટલી ખબર પ નથી કે નવી ગાડી છે, કે જૂની ગાડી છે, અને ઘણા લોકો તેમાં સાયલેન્સર લખાવે છે. ઘણો બધો અજ કરે છે, હોન આવે છે, જેથી કરીને તેમાં યામાહા અને સંર્માં એવું ઘણું બધું કોમન થઈ ગયું છે, તમે શું કેવું છે. ને
તમારી વાત એકદમ સાચી છે, અત્યારના લોકો જે મોડફિકેશન કરી ગાડીઓ ચલાવી રહ્યા છે. એ વિ હું, તો એવું જ માનું છું, કે આવું બધું ન થવું જોઈએ ને આવું બધું ન ચલાવવું જોઈએ જેથી કરીને લોકોને પણ નુકસાન ના થાય, અને લોકો સારી રીતે ચા પોતાનો શ્વાસ લઈ શકે અને જીવી શકે તમે જોવઓ છો, કે ધુમાડા ના લીધે લોકોને ઘણ નુકસાન થાય છે. અને તેમાંથી ઘણો ભંડવાળ હોવાથી, ઘણી બધી નાકમાં જે શ્વાસ લઈએ છી. તેમાં ઘણું નુકસાન પહોંચે છે, જેમ તમે જાણો છો, કે આ બધું સરકાર શ્રી એ માટે કર્યું કારણ કે શ્વાસ તમે પોલ્યુશન ફઈ શકો અને પોલ્યુશન વગર શ્વાસ લઈને, તમે શાંતિ પોતા જીવન ટૂંકાવી શકો પરંતુ અત્યારના લોકો એવું નથી, સમજી રહ્યા અતના લોકો પોતાનું પોતે સાચો માને છે, તો તેઓએ એ સમજવું જોઈએ કે આ બધું નુકસાનકારક છે, તો તેઓ શા માટે કરે છે, અને તેઓ લોકોનું હિત ન વિચાર તો તેમના માટે પણ સારું છે, અને સરકારશ્રી માટે પણ સારું એું છે.
તમારી વાત એકદમ સારી છે, કે આપણા સરકાર શના હિતના લગ્ય, જે કાયદાઓ કાઢ્યા છે તેના માટે આપણે કાર્ય કરવું જોઈએ, અને તેના વિશે સમજવું જોઈએ પરંતુ હમણાં કેટલાક લોકો તો સમજી પણ ગયા છે, અને જે લોકોએ ગાડી મૂકી દીધી છે, અને અમુક લોકો વેચી પણ દીધી છે, પરંતુ અમુક લોકો એવા છે, હજુ પણ તેવી ગાડીઓનો ઉપયોગ કરે છે, જેમ કે આપણે જોયો હશે તે પ્રમાણે બજારમાં એવી બધી ઘણી બધી બાઈકો આપણને જોવા મળે છે આરેડડ છે, પછી આમાં હ જેમાં એ લોકો સાયલન્સર લખાવીને ધુમાડો કરઢાવે છે, તેથી કરીને એવું, બધું પ્રદુષણને ખિલાફ અને એવું કોઈ કરતા આપણને જોઈ લે છે, તો આપણ પર મેમો પણ આવી શકે છે, તો પણ આટલા લોકો સમજતા નથી અને ખલે એ આમ બજારમાં ફરે છે, તો પણ પોલીસ થી માણીને કશું લોકો કોઈ કે નથી, એથી કરી તે લોકો આવી દાદાગીરી ઘણી બધી કરી રહ્યા છે, આપણે એવ બધા કેિલા આભાસ ઉઠાવવો જોઈએ, જેથી કરીને, તે લોકો આવી બધી જૂની ગાડીઓને તેમાં લગતા સાયલેન્રો એ બધ પ્રદુષણો ન ફેલાઈ શકે અવાજ કરતી ગાડીઓ, પર પ્રતિબંધ મૂક્યો અને નવી ગાડીઓ અપનાવે તે બધા માટે સારું છે, એવું બધાને સમજાવવું જોઈએ પરંતુ ઘણા લોકો સમજી ગયા છે, અને ઘણા લોકો માની પણ ગયા છે, જેથી કરીને આપણે ઘણા લોકોને સમજાવીએ તો તે લોકો માની પણ શકે છે. એવું માર માનવું છે, તમે શું કેવો છો.
મારી વાત એકદમ સાચી છે, ઘણા લોકોને અને સમજાવ્યું પણ હતું, ને કહ્યું તું જાતે પર્સનલમાં જને સલાહ આપી હતી, કે તમે આવું ખર ત દવા એ કેતા હતા, કે મે અમારી તે જીવીએ છીએ, તમે તમારા મારે શ માટે વચ્ચે પડો છો. તો તેઓએ સમજવું જોઈએ કે આ બધું ખોટું છે, અને આપણે તેમના હિત માટે જ બોલીએ છીએ, અમે તેમને સમજાવ્યું હતું કે સરકાર શ્રી જો આ બધું ખબર પડશે તો તમારા પર ઘણો દંડ લાગશે અને જો પોલીસ વાળા એ તમને. પકડ્યા તો તમારા પર ઘણો એવો મોટો દંટ લાગી શકે છે અને તમારે ઘણો જુર્માનો ભરવા પડી શકે છે પરંતુ તેઓ ને એવું હતું કે. અમને કોઈ કઈ કરતું નહી કરે અમારી સારી એવી ઓળખાણ છે પરંતુ ઓળખાણ થી કશું નથી થતું. પરંતુ તેઓએ સમજવું જોઈએ કે આ સરકારશ્રી ના કાયદા છે તો તેમણે તેનું પાલન કરવું જોઈએ અને એમણે તે રીતમાં રહેવું જોઈએ. પરંતુ તેઓ આ બાબત સમજતા જ નથી પણ હું તો એમ જ કઉ છું કે સરકાર જે કરે છે તે સારા માટે કરે છે તે લોકો સમજશે તો સારું લેશે તમારે શું કહેવાનું છે.
હા તમારી વાત એકદમ સાચી છે કે સરકાર શ્રી કેઈ રીતે બધું બરાબર સમજી વિચારીને અને બધું જોઈને કહે છે. પણ લોકો એવું સમજતા જ નથી અને કેટલા સમયથી બધું ચાલી રહ્યું છે જેથી કરીને સરકાર કયો કા યદાઓ અપનાવ્યા છે જેથી કરીને તેમને ઘણો એવો દંડ બી ફટકારી રેઇ છે. થી કરી પછી લોકો કેહે છે કે તો સરકાર વધારે પૈસા લે છે પણ સર સરકાર એટલું બધું કેહે છે કે ગાડીઓ ન ચલાવો અને ઘરે જ મૂકી રાખો પરંતુ લોકો સમજતા નથી અને પછી દંડ આવી જાય છે પછી કે છે કે સરકાર શ્રી અમાર એ દંડ ફટકાર્યો તે દંડ ફટકાર્યો ઘણી બધી ઓળખાણ બતાવી. બચવાની કોશિશ કરે છે પણ ઓળખાણ દર વખતે કામ આવતી નથી અને જેથી કરીને આપણે હવે. કરે છે એટલે આપણા માટે પણ સારું કેવાય આપણા મેમો પણ ન ફાટી શકે તો આપણા મહિનાની બધી ઇન્કમ તેમાં આપણે જોયા કરે છે જેથી કરીને આપણે એ બધી ગેરકાનૂની બાઈક પછી એ જૂની બાઈકો નો ઉપયોગ એટલો ઓછો કરે છે એટલો આપ પણ માટે સારો કહેવાય છે અને નવી બાઈકોનો આપણે ઉપયોગ એટલો વધારે કરીએ, એટલો આપણે માટે. ખુબ સારું કેવાશે, જેથી કરીને આપણે નવો બાઈકો નો ઘણો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને.